જી ગીષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ મજામાં મજામાં તમે કો.
હું બી મજામાં ઓર, શું ચાલે શું કરો છો?
બસ જમી કરીને ઊભા થયા પોતું કચરુ પોતું કર્યું બેઠા હવે.
ઓહો હો, આ ટાઈમે કચરા પોતા?
સવાર પછ મોડા કરું તો વાંધો ના આવે.
હા એતો છે. એજ ઓર શું બનાયવા છે? બપોરે ખાવામાં.
આજે બનાવ્યું તું બટાકા નું શાક, દાળ, ભાત અને આમનો રસ.
ઓ ઓ કેરીનો રસ.
ઓ હો કેરી નો રહ. ઓ હો છેલ્લી છેલ્લી સીઝન રહી એટલે બધું ખાઈ ખાઈ એ લઈએ ને થોડું.
હા એ તો છે. અમારા વખતે તો કેરી નાઈ બરોબર હો અહીંયા.
અચ્છી, ના ના અહિયાં નથી આવી બટ હવે જેવી આવે એવી બનાવીન ખ ખાઈ લેવાની આ ફેરી સીઝન પેલા આઈ ગઈ છી બોવ સારી બી ની આઈ આમ.
સારું બસ મેં કીધું નવરી પડી એટલે તમને ફોન કરું મારે શું મારા છોકરીને ને હમણાં એક્ઝામ નું રિઝલ્ટ આવ્યું. તો હું વિચાર એન રિઝલ્ટ પછી શું કરાવું મને કંઈક પડતી જો મે કીધુ લાવ તમને ફોન કરીને તમારી સલાહ લુ
બારમાં પછી કે દસમાં.
હા ના ના હજી તો આને દસમું કુ ક્લિયર કર્યું તો હું વિચારતી હતી, કઈ કોર્સ વર્સ દસમા પછી તરત કરી દઉં ને બારમું પછી શું એને એવું કરાવી દઈશ મતલબ કોલેજ આ મતલબ આપડું ની આવતું ઓલું તો શું હા હા હા. ના ના ના ના બીકોમ ની. આપડે જેમ કે ઈન એન્જિનિયરિંગ વગેરા.
હ હા તો એ તો દસમા પછી ભી થાય છે તો બારમાની જરૂર ના પડે.
અને ડિગ્રીની જો બારમા ની જરૂરત પડશે તો એ પ છી હું એવું કરાવી દઈશ બાર બારમું તો આમ સ્કીપ કરીને થાય ને આજકાલ.
હા હા કઈ એક્સટર્નલ ભી કરાઈ દેવા તો વાં વાંધો ના આવે
હા એજ કેતીતી એક્સટર્નલ કરાઈ દઈશું. એને બારમુ એવું હોય તો.
હમ મારી છોકરી તો અત્યારે ડિપ્લોમામાં દસમા પછી ડિપ્લોમા લીધું તું એને આઈટી કરે છે અત્યારે. એનું થોડ યર. ચાલે છે.
ઓહો તો તો તમે કો ને થોડો આઈટ ન હું બીએજબી ચાર થી દસમાં પછી ને કોઈ ડિપ્લોમા વિપ્લોમા કરાય દઉં કા તો કઈ એન્જિનિયર
એટલે એનેવા ડિપ્લોમામાં બહુ બધા કોર્સિસ હોય એને કે તમે છોક રિને કયું કરવું છે મતલબ કોમ્પ્યુટર ફિલ્ડમાં જવું છે એન્જિનિયરિંગ ફિલ્ડમાં ઓટોમોબાઇલ્સમાં ફેશન ડિઝ ડિઝાનિંગ છે.
એને ડિઝાઇનિંગ નું બોવ શોખ હો.
ફેશન ડિઝઇનિંગ નું કરાય દો સાથે સાથે એમાં કન્ટેન્ટ ક્રિએટરનું બી આવે જ છે બધું શીખવાડે જ છે.
એવું તો શું કેવાય આજકાલ ઓલી વેબ ડિઝાઇનંગ બી બોવ ચાલ
હા એજ અને પાછું તું ઓનલાઈનમાં બી એટલ બધું શીખવાડે
એક વે વેબ ડિઝાઇન થઈ ગયું પછી ઈન ઈનીયર ડિઝાઇન
હમ્મ. ગ્રાફિક ડિઝાઇન થઈ ગયું એ પર પછી ફેશન ડિઝઇનમાં ના આવે આ પછી પેલું એન્જિનિયરિંગ ડિ ઝાઇન માં આવી જાય.
તો હું એજ કન્ફ્યુઝ હતી મેં કીધું કે એન્જિનિયરિંગ કરાવું કે ફેશન ડિઝાઇનિંગ કરાવું. વેબ ડિઝાઇનિંગમાં તો ઓલો આઈ જશે અને એન્જિનિયર અરે ફેશન ડિઝાઇનમાં તો ફેબ્રિક નું બધું આ લાગતું આઈ જશે.
હા એટલે તો આમાં વેબ ડિઝાઈનિંગ નું જ કરાવે. કેમકે એની વેલ્યુ અત્યારે ઈન્ક્રીઝ થયેલી કેમકે બિલ્ડિંગો બનવાની રુકવાની તો છે ની દરેક બિલ્ડિંગો રીડેવલપમેન્ટમાં જાય કે પછી નવી જમીનમાં બનવાની હોય.
પણ એવું ના આ તો અત્યારે પણ મારે શું પાંચ વર્ષ પછી નું વિચારવાનું એટલે ફ્યુચર માં શું થાય?
ફ્યુચરમાં તો બઉ સારું ને એની ડિમાન્ડ ઇન્ક્રીઝ જ થાય ને હાઈરાઈઝ થાય એની ડિમાન્ડ.
એવું, મારે બેમાંસ હું એ એ તેઓ ચીઝમાં કન્ફ્યુઝ હતી કે આત્યારે જેની ડિમાન્ડ છે મારે એ નથી જોવું જે ફ્યુચરમાં ડી
તો હું એજ તો કહું છું, કે બિલ્ડિંગો ક્યારે રૂકવાની બનવાની બનાવવા માટે રૂકવાની બિલ્ડિંગ ક્યારે ના રૂકે ને જગ્યા મળે લોકો કોમ્પ્લેક્સ બનાઈ દે બિલ્ડીિંગો બનાઈ દે, પછી સારા એવા કોમ્પ્લેક્સ બનાઈ દે, બેંક બનાઈ દે, સારું એવું મોટ મોટું મોટું બનાઈ દે, મોલ બનાઈ દે.
હા એ તો છે, હા એને મોટા મોટા ટેન્ડર ગવર્મેન્ટ સાઈડ થી મળે છે ના તો હું હા
પડે ને એની એનું કરિયર બી બહુ છે કેમ કે આ વસ્તુ તું રુકવાની છે જ નહીં.
હા એ તો છે આ ના રોકાય, હમ્મ.
આઉટ ઓફ સ્ટેટ મોકલવો હો તો આઉટ ઓફ સ્ટેટ બી મોકલી જ દેવાય કઈ ટેન્શન લેવાની જરૂરત જ નહી, કેમ કે આની વેલ્યુ બઉ છે આગળ ફ્યુચરમાં બી.
એવું, હારું તો કઈ ખબ મને તો કઈ સો આનું બસ હું આને લઈને બહુ જ કન્ફ્યુઝ હતી તો મે કેયું લાય
ડિપ્લોમામાં એન્જિનિયરિંગ કરાઈ દો એમ. પણ એક્સટર્નલ કરાવજો હા દસમું જ પતાય ને તો વાંધો નહી કરાઈ દો.
હા, તો પછી શું કેહેવાય. હા આપડે દસમા પછી શું કેહેવાય આપણેે સાયન્સ પછી લઉ ડિપ્લોમામાં પછી એના પછી જો આપણે કોલે ઓલું કરાવવું હોય, એક્સટર્નલ બારમુ તો પછી સાયન્સ લેવું પડશે કે શું?
વેબ ડિઝાઇનિંગમાં તો કેમિસ્ટ્રી હા, કેમિસ્ટ્રી ની ફિઝિક્સ ની જરૂર પડે ને હા. સાયન્સ જ લેવું પડશે છોકરીનું.
હેને સાયન્સ પછી લેવું પડશે, તો પછી એક્સટર્નલ થઈ જશે સાયન્સ?
એ સાયન્સમાં તો એમ બી ત્રણ દિવસ જવાનું હોય, ને ઓલ્ટરનેટિવ સ્કૂલ હોય સાયન્સમાં તો એમ કમ્પલસરી.
અચ્છા એ!
એમાં હા એમાં રેગ્યુલર સ્કૂલ ના હોય.
અચ્છા અચ્છા સારું. તો કઈ ને પછી હું તો કઈ નહી આ એક કામ કરીશ થોડુંક આમાં હજી કન્ફ્યુઝન મને આવે છે, બે ત્રણ જણા ને ઓર પૂછી લઈશ અને એવું હશે ન તો હું આવતા અઠવાડિયે તમારા ઘરે વી વિઝિટ કરી લઈશ મારી છોકરી ને લઈને. એટલે શું તમે એને એક્સપ્લેન કરી લેજો ને એને બી જે કવેરી છે ને એ એની ક્લિયર થઈ જશે તમારા ત્યાંથી.
યુનિવર્સિટી છે ત્યાં બી લઈ જઈશું અને કઈ વાંધો નય મને.
હા હા એટલે શું હું જો ચલો એવું હશે ને તમારે ઘરે તો હું તમને ત્યાંથી પિક કરી લઈશ. એટલે શું આપણેે અ વાત કરી લઈશું અને ક્યાં અ- અ મતલબ કઈ એડમિશનમાં ને મારે શું અત્યારે જ બસ જોવું પડે મેન તો. અત્યારે જો સારી જગ્યા મળી જાય ને છી પાંચ છ વરષ મહેનત કરી લે છોકરીને પછી લાઈફ સે સેટ આપ
હો હન્ડ્રેડ પસેન્ટ સેટ છે.
હા, એજ કારણ કે દસમાં પછી જો મેઈન હોય આપણું સ્ટેપ લેવાનું કે શું કરવું છે આગળ શું નહી કરવું જો એમાં આપણેે રોંગ ડિસિઝન લઈ લી તું એટલે સમજો કે આપડું ગયું પછી. લાઈફમાં પછી ન કન્ફ્યુઝ રહીયા. એટલે આપડે એક પ્રોપર ગોલ લઈને જ ચાલવાનું છે કે ભાઈ નહી આ કરવાનું છે, આ બનવાનું છે અને એની બધી પ્રી પ્લાનિંગ મારે કરવી કરીને જ રાખવી છે. કે ભઈ તું બે વરષ પછી તારે આજ કરવું છે.
હા, આનું ગોલ તો છે જ. આનું એવું કઈ નહીં આનું ગોલ બઉુ મોટ ટું છે. હું એજ એક જ વાત તો કવ કે બિલ્ડિંગો ક્યારે બનવાની રોકવાની નહી મોલ બનતા રે કોમ્પ્લેક્સો બને બધું બને પણ આ કયારેક નહી એમ કેમ કે ચાલો આ પાંચ-છ બિલ્ડિંગો બની જાય તોયે દસ-વીસ વર્ષ પછી રીડેવલપમેન્ટમાં તો જાય જ છે.
હું
એમાં બી જરૂર પડે કંઈક નાનું-મોટું ચેન્જીિસ કરવું અને બિલ્ડિંગમાં ચેન્જીિસ કરવું મતલબ એક એક રૂ એક ઘરમાં જ ચેન્જ કરો એટલે બધા ઘરમાં ચેન્જ કરવું પડે તમે.
હા, એજ અને આજકલ તો શું, કોમ્પિટિશન આઈ ગ્યો હો. એને જોઈને આવું ને એને જોઈને આઉન ને એને એના ઘરે આવું તો મારા ઘરે એનથી વ ધારે સારું જોઈએ. એના ઘરે આવો તો મા લઈ ને ઘરે વધાર દઈશ હારું. એટલે આ બધું તો ચાલ્યા રાખશે ફ્યુચરમાં બી એવું કઈ વાંધો નહી આવે. પણ બસ થોડુંક અહ મેં કીધું જોઈને પગલું લઈએ કે શું કેવાય આપણું આખું ફ્યુચર હવે આના પર જ ડિપેન્ડ છે. એટલે આપ પણી તે એકની એક છોકરી ના પછી મેં કીધું
કે અને સારું બી છે સારું વિચાર્યું છે.
એ ના આપડે શું લગ્ન વગન તો ત્રીસ વર્ષ સુધી કરવા જ નથી પેલે આપડે આપડ છોકરીને કઈક બનાવું છે. એ ની કે બસ ત્રણ વરષ થાય તોર એકવીસ વર્ષની થઈ ગઈ તો છોકરો શોધ. ધ્વન ચાલુ અને બાવસ ત્રીસ વરષમાં લગ્ન એવું કઈ નઈ આમાં અમારે તો બસ હા અમારે એજ કે ભાઈ હારું ભણાયને એના પગલા પર એકદમ ઉભી કરીને એનું આખું ફ્યુચર સેટ કર
હમ કાલુટીન પછી લોકો કઇક ટ્રેનિંગ કે કોઈ છેેની. પોતાના દમ પર હોય તો વાત ત અલક છે ને.
હા એ અને એ ના અને આજકાલ તો તમને ખબર જ છે ને આજકાલ છોકરાઓને છોકરીઓ બસ આમજ હસી ખબર કોઈ કઈ ચ કામ કરતું ના હોય ને એની જોડે ભાગી જાય ને એમ એમના જોડે જતી રે એટલે. હા.
ને સારી લાઈનમાં નાખી દો કે એને ઇન્ટરસ્ટ જોઈને એને એવું
હા એનેય હા અરે આ એનેદમ ભણવાનું ઇન્ટરસ્ટ બી છે, એવું હું કઉ તો, એટલે મારે શું એને ભણાવી બી છે જેને ભણવાનો ઇન્ટરસ્ટ હોય ને પછી એને ભણવામાં બી એ હોય કે ભઈ નહી એને મજા આવશે. પછી અને તો પોતે જાતે જ કે છે કે નઈ ભાઈ મારે સેટ લાવો પેલા હું સેટ થઈશ એના પછી કઈક વિચારવાનું આવ હજુ તો દસમાંમાં છે ને તો હજી છે મારા જોડે આઠ દસ વર્ષ એને સેટ કરવામાં
થઈ જશે એ બહુ સારી લાઈન છે હું કઉ છું ને તો તમામરે કઈથી સ એ હમ કરવી હોય વાતાવરણ સજેશન કરવી હોય તો તમે કરી લેજો બાકી તો
હા એજ બસ હું બી એજ વિચારો કે પાંચ વર્ષની ભણવાનું કરી લેશે પાંચ વર્ષ પછી ચાર વરષ આપડ એ કરી લેશે જોબ કરી લેશે એમાં એક્સપિરયન્સ ભેગું કરશે અને એના પછી ક્યાંક જઈને આપડે પછી આ બધું વિચારવાનું..
ચોક્કસ અને આમાં ફ્યુચર છે એની તો ટેન્શન તો બી તમે એક વાર વાતચીત કરી લેજો કોલેજ યુનિવર્સિટી માં સર્ચ કરી લો મારી જોડે આને વાત કરાવી દો એમની તમે
હા હા હા એજ ના હું એજ કેતી તમારે શું પ્રોફેસર જો એ બેસવા ઉઠવાનું તમારી છોકરીનું બી છેને તમારું બી છે ને તમારી પ્રોફેશરની બહુ જાણકારી તો મેં કીધું લાઈને તમને જ ફોન મળાવ તમે જરાક.. એ કરી આપશો મને સેટિંગ કરી આપશો જો કોલેજ મને ક્યાંક હોય તો મને થોડી કન્ફ્યુઝન વગેરે ર અ ક્યાંક પોહોંચ લગાવવાની જરૂરત પડે.
હો લાગી જશે ચોક્કસ ચોક્કસ ટેન્શન નહી આપને.
હ એજ ના એજ તો આમાં. તો શું કઈ હવે આપડ બહારથી ખબર ના પડે જે અંદર કામ કરે ને એને વધારે ખબર પડે કે આમાં શું થાય કોલેજોમાં ને આમાં શું.
હા અને કો યુનિવર્સિટી ની બી ખબર હોય ને કે. કેવી છે કેવી નથી.
હા એ તો એટલે જ મેં કીધું મે. તમારા જોડે સીધી વાત કરું ને તમને શું આની જાણકારી બઉ. તો મેં કીધું કે આગળ શું કરવું. છે તો પછી એના માટે હું તમને સીધો ફોન કર્યો મેં. કે તો અમારા. થ્રુ જ હું કરી દઈશ પછી અને શું એક અંદર એ બી હશે ને કે નહી આમની જાણકારી માં છે આ છોકરી. તો પછી હ. એ બી નહી થાય આજકાલ તો શું કોલેજોમાં રેકિંગ વગેરે બી બહુ થાય ને.
ના-ના મુ. જે યુનિવર્સિટીમાં છ ટચવુડ બહુ બેસ્ટ. યુનિવર્સિટી છે આ બધી કોલેજમાં થાય બટ અમારી કોલેજમાં આવું ક્યારેય નહી જોવા મળે હંડ્રેડ એન્ડ ટેન પસેન્ટ સેફ્ટી જોડે જ રહેશે.
સારું-સારું એટલે જેમ પછી મેં મે કીધું ચલો. થોડુંક એ હોય ને કે ભાઈ ચલો એક તો બારમાં પછી હોય ને તો શું છોકરું થોડું એ થઈ જાય અવેર થઈ જાય. પણ આપડું દસમાં પછી. કરાઈ નથી. તો છોકરોું આપણું હજી નાનું છે તો એજ કે ભાઈ. થોડું કે થઈ જાય ને પોતંગ. કોન્ફિડેન્ટલી.
હા ત્યાં સુધી મેન્ટલી પ્રિપેર થઈ જાય કે ભાઈ આગળ જઈને આવ આ. ને બેટર બનાવું છો મારે મમ્મી આ કરાવું છે તો મારે કરવું જ પડશે. અને મારે આમાં લાાઈફ ઇન્ક્રીઝ બેટર. કરવી પડશે.